હા બોલો, કેમ છો? મજામાં ને?
બસ મજામાં. તમે?
હું પણ મજામાં છું.
શું ચાલતું છે પછી બાકી વે વેકેશન પતી ગયું?
કેશન તો પતિ ગયું. તમારે કેવું રહ્યું બાળકોનું વેકેશન?
મારે તો હવે મતલબ મારે કોઈ બાળક જ નથ જે હું પોતે જ બાળક છું.
હા પણ હું આ વર્ષે કઈ કશે ફરવા ન ગયો તમે કઈ કશે ગયા તમારા બાળકોને લઈને
હા અમે લોકો મમ્મી ના ઘેર ગયેલા ત્યાંથી મેરેજ ફંક્શન માં ગયેલા. છોકરા ઓ. ગેમઝોન માટે લઈ ગયેલા બઉ છોકરાઓ એન્જોય કર્યું મામા ના ઘરે
હા એ તો છે જ પણ નાના છોકરા હોય તો એ મામાને ઘરે મજજા કરવા જાય મારા ઘરે ભી મારા માસા માસી આવ્યા હતા એ બી બહુ મજા કરીને ગયા પછી અમે લોકો પણ મેરેજમાં ગેલા હ પણ બહુ મજા કરી
થયું ને સ્કૂલ ચાલુ થઈ એટલે છોકરાઓ પણ.
બંધ થઈ જાય
હા થોડાક હેરાન પરેશાન છે એકદમ થી વેકેશન પૂરું થયું એટલે હવે સ્કૂલ ચાલુ ને બધી તૈયારી કરવાની સ્કૂલ ની પ્લસ હોમવર્ક કરવાનું નો ને હવે જે રોજની મજા હતી એ લોકોની પૂરી થઈ ગઈ
અને એવું નઈ કે ભાઈ એમને અગર વેકેશન પર લઈ ગયા ને પછી પછી ના થોડા અપસેટ અપસેટ લાગતા હોય કેમ કે એમનું સ્કૂલ પેલા જ સ્કૂલ થી વેકેશન પડે અને એમને એવું લાગે કે વેકેશન પડે પછી મામા માસી ના ગામ ફરવા મળશે આપડે ક મમ્મી પપ્પા આપે કશીક ગાર્ડન યા પછી બીજા કઈ ગામયા ગામડામાં કઈ દાદા દાદીની પાસે લઈ જશે તો મજા કરી એ એવા સોચમાં હોય અને અગર વેકેશનમાં કસીક ફરવાની લઈ જાય ને તો પછી નારાજ હોય જાય
હા મારા છોકરાઓ તો વેકેશન પડે નહી એ પેલા મામાના ઘરે જવાનું છે આખું શેડ્યુલ તૈયાર કરી લે ત્યાંથી આપડણે ત્યાં જઈશું આ ખાઈશું બધું તૈયારીમાં હોય છોકરાઓ
એજ ને કોઈ કોઈ વાર તો આપડે ખબર પડવા દેતી મામા પોતે જ ફોન કરી દે મામા મને લેવા આવો એવ હોય
હા હા છોકરાઓ રાહ જોઈ ને બેઠા હોય ક્યારે વેકેશન પડે ને મામાને ઘરે જવા મળે
એજ ને પછી બાકી સ્કૂલ તો હવે સ્ટાર્ટ થઈ ગઈ કે હજુ બાકી જ છે
હા ના હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છોકરાઓને લેશન કરાવવાનું ને ઘરે બધી રિવિઝન કરવાનું થાય જવે
હા વેકેશન પડે તો હોય છોકરા બી બહ મસ્તતી મજાક કરે પછી ફરવા એમ તેમ
હા છોકરાઓને વેકેશનમાં જેટલી મજા આવે એટલી આરામથી સુવી રેવાનું મજા આવે ત્યારે ઉઠવાનું આખી રાત જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી જાગવાનું તોફાન કરવાના અને અલગ અલગ ઓર્ડર કરવાની અને આજે મને અ લઈ જજો અહંયા આપડે આજે જવાનું છે આજે આપડે આ ખાઈશું
અને વેકેશન પડે ત્યારે બધા ભેગા થઈ જાય તો પછી એમને એવું લાગે કે ભાઈ ચાલો બધા ભેગા થયેલા છે તો મસ્તી મજાક માં બહ સારું આવે એટલે બધા નહી ઊંઘે એલા જલ્દી
હા છોકરાઓને એકબીજા જોડે મસ્તી કરવાની મજા આવે એટલે બધા જ સાચ મળીને તોફાન કર્યા કરતા હોય
એમને જોઈને આપડે બેચ ની યાદી આવી જાય કે આપડે બી નાનલો હતો ત્યારે એમ આમ જ થી કરતા હતા વેકેશન માં
હા આપડું વેકેશન તો કઈક અલગ જ હતું અત્યારે તો છોકરાઓને મામાના ઘરે જઈને અલગ અલગ જગ્યા એ ફરવા જાય ને આપડે લોકો તો ઘરે જ મજા કરી લે તા વેકેશન માં બધાભેગા થઈ જઈને
એ આપડે જેટલા સ્કૂલમાં સા તે રેતા તા ને ફેન લોકો એજ બધા ભેગા થઈ જતા હતા વેકેશન પયડુ કે હમ
વેકેશન એટલે ફૂલ મજા છોકરા લોકોને મમ્મી લોકોને પણ આરામ રોજ જ નો રોજ લંચ બનાવાનું ને અલગ અલગ છોકરાઓની ફરમાઈશ પ્રમાણે સવારમાં વેલા ઉઠીને રેડી કરવાનું ને દોડા દોડી હોય
પણ મને નને મને એવું નહી લાગ તુ કે મમ્મી એ લોકો ને આરામ હોય કેમ કે જો તમે સ્કૂલ ચાલતી હોય સ્કૂલ ચાલતી હોય તો એમને કઈને ટિફિન કરી દો એ સ્કૂલ જતા રેએ પન જયારે વેકે કેશન પડે તો જો તમે એમને બ્રેકફાસ્ટ કરો. પછી જમવા માટે એમને બોમ પાડો પછી એ તો આવે જ નહી કેમ વેકેશનમાં તો એ રમતા જ હોય છે. એને એક જે જમવાની કોઈ એની મતલબ એ પોતાની કાળજી જ કરતો ની રેય એ બહાર ગયો તો બહાર જ રે પછી એની મમ્મી જાય એને હોધવા પછી લાવે
એ તો તમે એકદમ સાચું કીધું એકદમ બરોબર વાત છે. તમારું બાળક ન નથી પણ તમે ફિલિંગ સમજી ગયા કેમ કે મમ્મી લોકોને જયારે બાળક ઘરે હોય ત્યારે વ હેરાન પરેશાન કરતું હોય છે. કેમ કે અ મમ્મા આ આપોને મારે આ જોઈએ છેને મને આ લાવી આપોને બાળકો એમ કે ઘરનું અ ખા જમવા કરતા વધારે ઢોળવાનું એ લોકોને બરોબર રીતે ખાતા ની આવડતું હોય એ એટલે ઘરમાં બધું ગંદુ બી ફેલાવી દે એટલે મમ્મી લોકો એમાંથી જ
તો કેમ કે જો પેલા જ ઘરમાં બધું કામ કરે આમ તેમ બરા રસોઈમાં બનવાનું બનાવાનું એ તે પછી એન એમને હોધવાનું હોય છોકરા કયા ફ્રેન્ડ પાહે છે કયા નહી પછી એ ફ્રેન્ડને ફોન કરું પડે અગર તાન નહી રહે તો હજુ હોધુ પડે તો પણ એ મલી જાય તો બી એ કે મને ના આની ખાવાનું મને બીજું કઈ ખાવાનું છે હજુ એના માટે બીજું કઈ બનાવું પડે.
એ તો બરોબર વાત છે જેટલા લોકો ઘરમાં રહેતા હોય બધા માટે અલગ અલગ ફરમાઈશ હોય એ પ્રમાણે બનાવવું પડતું હોય છે.
એવું તો બી વેકેશન ચાલતું હોય તો મમ્મીને કઈ ની લાગે કેમ કે વેકેશન પછી એ બિચારાને સ્કૂલ જ જવું પડતું છે લેસ સન કરવાનું પછી બઉ એને બહુ ટેન્શન આવી જાય કે રોજ વેલા ઉઠો તૈયારી કરો સ્કૂલ જાઓ. સ્કૂલમાંથી આવો પછી હોમવર્ક આપ પેલું હે
હા એટલે મમ્મી લોક એ લોકો ને બી ટાઈમ ટેબલ બનાવવું પડતું હોય છે છોકરાઓનું જેમકે સ્કૂલે થી આવશે પછી જમશે પછી થોડીક વાર અ હોમવર્ક કરશે ને પાછા રમવા જશે નીચે પાછા આવીને જમશે ને એ બધું તૈયારીમાં રહેેવું પડતું હોય છે કેમ કે સવાર વહેલી સ્કૂલ હોય એટલે ધ્યાન રાખીને એને સવારે ઉઠાડવા માટે એને સુવડાવવા માટે બધું અ વહેલો વેલા પતાવી દેવું પડતું હોય
છે જ ને મતલબ એવું નઈ કે ભઈ વેકેશન પૈંડુ કે મજા આવી જાય મજા તો આવે જ આપણને થોડું અઘરું બી થઈ જાય વેકેશન
એ વાત તો છે પણ એક રીતે મજા બાળકને ઘરે ને ઘરે મજા આવી જાય આરામથી રેવાનું ના કોઈ ફિકર જાવા આવવાની ના ભણવાનું પ્રેસર
હા એ તો આ તમને આચું કીધું વધાર્યો તાપ બાકી તું કઈની હવે મારે ભી જોઈએ હવે તો વરસાદ ની રાહ જોઉં છું તાપ બોઉ છે તો
હા હવે વેકેશન પૂરું થ્યું પણ તડકો તો ઓછો નહી થતો એટલે છોકરા લોકોને સ્કૂલે જવામાં પણ તકલીફ છે અમારી આ સાઈડ તો હાફ ડે એ અત્યારે કરે છે સ્કૂલમાં બહુ વધારે તાપ છે એના હિસાબે
હમ આ હા હારું કર્યું સ્કૂલ વાળાએ હાફ ડે કરી દીધું
હા કેમકે અતિશય અ ગરમી ના હિસાબે બાળકને બપોરનો ટાઈમ જે આવવા જવાનો છુટ્ટીનો અમુક સ્કૂલમાં બે વાગ્યાનો ટાઈમ હોય છે જયારે બહૂ વધારે તડકો હોય છે એના હિસાબે હવે થોડોક વહેલો ટાઈમ કરે છે સ્કૂલમાં હાફ ડે કરીને
એ જ નહી હવે નહી તો કોઈ કોઈ વાર છોકરોની લુ લાગ લાગી જાય પછી મા પિતા બહુ પરેશાન થઈ જાય એના મ્મી પાપા
હા એટલા માટે સ્કૂલે પણ એટલી જવાબદાર હોય છે ને અત્યારે એ લોકો અ ધ્યાનમાં રાખીને આ બધું એટલે જ આ બધા અ હાફ ડે કરતા હોય છે કોઈમાં
એજ નહી અને સ્કૂલમાં મતલબ એવું નહી કે ફીસ વગેરે બધી ભરેલી હોય તો માતા પિતા ને એવું જવું લાગે કે ભા‌ઈ આપડા છોકરાઓને લેસનમાં પાછળની રહી જતું એવું એટલે એ બહુ કાળજી કરે પછી એની તબિયત બગડી જાય ત્યારે
છોકરાઓને હોમવર્ક કરાવવું પણ એટલું અઘરું છે વેકેશનમાં હોમવર્ક કરાવવું એટલે તો પાછળ જ પડી જવું પડે નહીતર તો હોમવર્ક જ નહી કરે વેકેશનમાં
હા એ તો છે કેમકે એમ વેકેશન એવું છે કે છોકરાઓ જેટલા સ્કૂલ જાય એમના માટે મતલબ ટ્રીપ જેવો છે કઈ મતલબ કોઈ ધ્યાન જ દેવાનું મજા જ કરવાનું પણ એવું નહી કે વેકેશનમાં આપણે હોમવર્ક આપેલું હોય એ બી કમ્પ્લીટ કરવાનું એ છોકરા ભુલી જાય
સ્કૂલોમાં હોમવર્ક આપે છે જેથી કરીને છોકરાઓને રિવિઝન પણ થતું રે અને થોડો ઘણો સમય ભણવા પાછળ પણ કાઢે એટલું એ સારું છે બાળકોને
હા એજ નહી કેમ કે એ છોકરાઓની આદત અ એ મતલબ એને
એવું નહી લાગતું કે ભાઈ આપણેે સ્કૂલ જતા છો પણ આપ આપડે બહ જ ડે આપેલી છે કેમ કે વેકેશનમાં સ્ટડી હોય તો એના એમને રિવિઝન બી થતું રહે ધીરે ધીરે
હા અને અમુક લોકો વેકેશનમાં એમ કે અલગ અલગ ક્લાસીસ જોઈન કરતા હોય છે જેમકે અ સ્વિમિંગ ક્લાસીસ સ્પોર્ટ માટે અલગ અલગ ક્લાસીસ હોય છે અત્યારે બધા ક્લાસ અત્યારે વેકેશન માટે સ્પેશિ્યયલ હોય છે
હા એ તો તમને હાચું કીધું હવે જો તમને જ તડકો જય્યારે હોય ત્યારે મતલબ એ આપડીઈ છાઓમાં બેસીને કઈ ક્લાસીસ બી હોય છે કઈ એ આર્ચરવાળા થઈ ગયા પછી કઈ મતલબ સ્ટેડિયમમાં જેવા રેય એ બધું ઉપરથી ઢાકેલું મતલબ એટલું તાપની આવે એવા ક્લાસિસ બી છેે હવે. ના તમારે ફૂટ એ બે બેટમીન્ટન ના થઈ ગયા એ હજુ બો અ ક્લાસિસ છે. આ બધા છોકરાઓએ એક દોઢ મહિનામાં તો એમનો બો પ્રેક્ટિસ થઈ જાય એમાં.
હા, એટલે વેકેશન સ્પેશિયલ ક્લાસિસ અલગ અલગ અત્યારે હોય છે બાળક થોડું ઘણું એ એમાં પણ મજા માણી લેતું હોય છે.
તેજ ને
સારું ચાલો બાકી હવે છોકરાઓની વેકેશન પ પતિ ને સ્કૂલ ચાલુ થઈ એટલે હોમવર્કની પણ જવાબદારી આવેજ.
હા હા, હ ચાલશે ચલો તમે પણ એમનો હોમવર્ક કરેલો આપણે પછી વાત કરીએ.